હેલો! કેમ છો?
મજામાં મજામાં. તમે કેમ છો?
હા, બસ કથી ચાલે છે. આજકાલ તો કેવું ફાસ્ટ ફૂડ નો જમાનો કેટલો વધી ગયો છે.
ખુબજ વધી ગયો છે.
હા. અને કહીએે ને કે સ્વાદ થોડા સમયનો હોય છે, પરંતુ સ્વાસ્થ્ય આખા જીવનનું હોય છે.
બરાબર, એકદમ કરેક્ટ વાત કરી હો તમે.
હા. અને આજના આધુનિક યુગમાં ફ ફૂડ નું ચલન ખુબ ખુબ વધી ગયું છે. પીઝા લઈ લો બર્ગર, ફ્રેન્ચ ફ્રાય કે નુડલ્સ, કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય આમ જંક ફૂડો બાળકો યુવાનોને વડીલોમાં પણ લોકપ્રિય બન્યા છે.
હા પિ્ઝા, બર્ગર, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રઇઝ એ જેવી વસ્તુ લોકો ખુબ જ પસંદ કરે છે આજકાલ
હા હ અને ફાસ્ટ ફૂડ કેવું સ્વાદિષ્ટ અને ઝડપી પણ પાછું મળી જાય છે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.
બરાબર, કારણ કે ફાસ્ટ ફૂડ ઝડપ થી મળી જાય. ને તૈયાર થઈ જાય છે એવી વસ્તુ છે.
હા, અને ફાસ્ટફૂડમાં કેવું સામાન્ય રીતે વધુ તેલ છે, મીઠું છે. ખાંડ અને ચરબી હોય છે, જયારે તેમાં વિટામીસ ખનીજ અને ફાઈબર જેવા જરૂરી પોષક તત્વો ઓછા હોય છે, તેથી તેનો આમ સતત ઉપયોગ આપણા શરીર માટે પૂરતું પોષણ આપતો નથી.
બરાબર, એટલે જ આજ કલ ડોક્ટરો ફાસ્ટ ફૂડ નું વધુ પડતું સેવન તાડ તાળવાની સલાહ આપે છે.
હા અને ફાસ્ટ ફૂડ વધુ સેવનથી આપડે બોડી પણ વધી જાય છે, અમુક વાર તો ડાયાબિટીસ થઈ જાય છે. હાર્ટ ર રિલેટેડ ડિઝઝ પણ થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશર અને પાચનની સમસ્યાઓ થવાની પણ આમ શક્યતા વધી જતી હોય છે.
બરાબર.
હા. એટલે તમે બને એટલું ફાસ્ટ ફૂડ ને ઓછું કરો તો એ તમારા સ્વાસ્થ્ય માટે સારુ સારુ હોય કેમકે એની અસર સ્વાસ્થ્ય પર ઘણી ગંભીર થતી હોય છે. જો તમે આમ સતત ખાવ તો-તો અહ ઝડપી ના દેખાય, પણ અમુક સમય તા રહે જયારે એ એની અસરો દેખાતી થાય છે.
બરાબર. આજકાલ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ બધું વધી ગયું છે.
હા સાચી વાત છે અને બાળકોમાં તેની અસર આમ વધુ જોવા મળતી છે કારણ કે તેમના શારીરિક વિકાસ અને અભ્યાસ પર પણ અસર કરી શકતું હોય છે
બરાબર કારણ કે એમને પૌષ્ટિક ખોરાક મળતો જ નહીિ એ લોકો ફાસ્ટ ફૂડ જ ખાતા હોય તો
હા સાચી વાત છે વધારે તો આજ ક યુવાનોમાં તો ખાસ વધારે ફાસ્ટ ફૂડ કેમકે એ લોકો એટલા આળસુ થઈ ગયા છે ને કે ઝડપથી જે ખોરાક મળી જાય છે ને એની તરફ વધારે પાછળ પાડતા હોય છે
બરાબર ને ફાસ્ટ ફૂડમાં વેરાયટી બી વધારે તો યુવાનો વધારે આકર્ષિત થાય છે ફાસ્ટફૂડ તરફ
એ તો સાચી વાત છે તમારી અને સ્વસ્થ જીવન માટે તાજું સંતુલિત અને પૌષ્ટિક ભોજન લેવું જરૂરી છે
બરાબર સો ટકા સાચી વાત
હા પણ આજકાલ આપણે લેતા જ નથી જેમ કે તમે ફળ લઈ લો પેલા શાકભાજી લઈ લો દાળ છે દૂધ છે અને ઘરનું બનાવેલું ભોજન છે જે શરીરને જરૂરી પોષણ આપે છે એ તમે લેતા નથી ને વધારે પ્રિફર ફાસ્ટ ફૂડ કરો છો
બરાબર જેમાં ન્યુટ્રીએન્ટસ મિનરલ્સ એવું બધી વસ્તુ વધારે હોય એ તો લોકો જોતા જ નથી
હા એ તો સાચી વાત છે અને આજકાલ તો કેવું કે અમુક બાળકો પોતાના પરિવારથી આમ દૂર રહેતા હોય છે ભણતરને કારણે તો એ લોકો પણ આવો ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પ્રિફર કરતા થઈ ગયા છે
બરાબર સાચી વાત છે
હા અને વિદ્યાર્થીઓમાં કેવું ફાસ્ટ ફૂડની આદતને કારણે એક એકાગ્ર તામાં પણ આમ ઘટાડો થાક પછી આળસ અને અભ્યાસમાં રસ ઓછો થવો જેવી સમસ્યાઓ પણ આમ જોવા મળતી હોય છે
હા અને માનસિક સ્વાસ્થ પણ ખરાબ થાય છે
હા એ તો વાત સાચી કીધી તમે કેમ કે વિદ્યાર્થીને તો ભણ માટે માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય હોવા સારું હોવાની જરૂરત હોય છે
સાચી વાત છે તમને
હા અને આજકાલ તો કેવામ બુ પેલી કોલ્ડ ડ્રિંકસ એનું પાછું વધારે સેવન કરવા ને જંક ફૂડને વધારે ખાવાથી દાંત ખરાબ થવા અને શરીરની ઇમ્યુન સિસ્ટમ પણ નબળી પડી છે જાય છે
સાચી વાત છે તમારે એના લીધે લોકો ના સ્ટડીઝ ખરાબ થાય છે બધું જ ખરાબ થાય એ લોકોનું જીવન ખરાબ થાય છે
હા એ તો વાત સાચી છે અમારી અને ફાસ્ટ ફૂડ નો પ્રભાવ માત્ર સ્વાસ્થ્ય પૂરતો મર્યાદિત નથી બહારનું ખાવાનું વધવા